બ. હલો.
હલો અવાજ આવે છે.
હા. હલો.
હા નમસ્કાર.
હા નમસ્કાર મિત્રે.
હા નમસ્કાર.
આજે આપણે મનપસંદ ખાવાની વસ્તુઓ પર ચર્ચા કરીશું.
હા તમારો ટોપિક ખુબ જ સરસ છે અને તમારો આ ટોપિક છે આ મને ખુબ જ ગમતું છે. કારણ કે તમારો આ ટોપિક છે મનગમતો આ મનગમતી જે ખાવાની વાનગીઓ હોય છે. તમારો જે ટોપિક છે આ એક એવો ટોપિક છે આ બધાને ટોપિક ગમતો હોય છે કારણ કે હાલમાં આપણે જોવા જઈએ તો બધા જ એવા જે પણ વિદ્યાર્થીઓ છે લોકો છે. એ લોકોને ઘણું બધું એવું ખાવાનું શોખ હોય છે. જેમ કે આપણે જોવા જઈએ તો પાણીપુરી સમોસા છે. અને ખાસ કરીને મંચુરિયન અને મારો એક મિત્ર છે જે. ખુબ જ મારા હાથે જ રહે પરંતુ એને પણ ઘણું બધું એવું ખાવાનું ગમતું હોય છે પરંતુ એ ક્યારેક ક્યારેક તો ઘરેથી બી બનાવી લાવતો હોય છે. તો મને ખુબ જ ખુશી થતી હોય છે પરંતુ આપણે જે પણ ખાઈએ. એમાં કેટલી બધી ધ્યાન રાખવાનું હોય છે. જેમ કે આપણે તેલ વાળું ખાવું ખાતા હોઈએ તો એમાંથી આપણને ઘણી બધી એવી નુકસાન પણ થાય કારણ કે આપણે જોવા જઈએ તો આપણે તેલ વાળું ખાતા હોઈએ. તો આપણે બીમાર વધારે પડીએ કારણ કે એમાં તેલનું પ્રમાણ વધારે હોવાથી આપણને ચરબી થાય અને આપણે આપણે જાડા જાડા થવાય. એના લીધે આપણને કોઈ પણ સ્પર્ધા હોય કે કોઈ રમત હોય એમાં આપણે સરખી રીતે એમાં હિસ્સો લઈ લઈ તો શકીએ પરંતુ એમાં કઈ રીતે આપણે વર્ક કરવું એ કઈ રીતે એ આપણને થોડું અઘરું લાગતું હોય છે તો તમારે શું કેવું છે.
હા. અમુક વસ્તુ વધારે પડતી ખાવાથી આપણા શરીર ને ખુબ જ નુકસાન થાય છે. જેમ કે તેલ વાળી વસ્તુઓ ખાવાથી ચરબી વધી છે. ચરબી વધારથી માનસ માણસના શરીર માં ખુબ જ ફેરફાર થાય છે માણસ જાડો થઈ જાય છે પછી તે પોતાને મનગમતું કાર્ય કરી શકતો નથી
હા તે આપણે જયારે પણ આપણે કોઈ બજારમાં જતા હોઈએ ત્યારે આપણે રસ્તાની આજુબાજુ ઘણી બધી એવી સ્ટોલો લગાવને હોય છે.
વાનું કરલું
સમોસાની હોય. કે પછી કોઈ પણ પ્રકારની જે ફાસ્ટ ફૂડ હોય. આપણે એને જોઈને જ આપણને ખાવાનું મન થતું હોય છે પરંતુ એ આપણે ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને હું તમને એ જણવા માંગુ છું. કે જય્યારે પણ આપણે ચોમાસા દરમિયાન આપણે રસ્તા પર નીકળીએ તો આપણને ખાવાનું તો ઘણું બધું મન થતું હોય છે. સમોસા છે જલેબી છે, અને મંચુરિયન છે. પનીર રાઈસ. અને એનાથી પણ ઘણી બધી એ વધારા પલી જે- ખૂબ જ ગમતી હોય એવી દિશો હોય છે પરંતુ, આપણે એટલી બધી આપણને ખાવાની ઈચ્છા થતી હોય છે પરંતુ આપણે કંટ્રોલ કરવો કારણ કે ચોમાસા દરમિયાન આપણે જે પણ ખોરાક ખાઈએ જે પણ ટેસ્ટી ખોરાક ખાઈએ તો આપણને ઓપોચ થ, અપછી એટલે કે, આપણે ચોમાસા દરમિયાન આપણને આ ખોરાક પતો નથી, અને એનાથી આપ આપણને દુખાવો જેવી થવા લાગે છે, તો એનાથી બચવા માટે આપણે ઘણી બધી. જે જે આપણાથી બને એટલ આપણે કરવું જોઈએ, તો ત તમને શું લાગે છે કે આપણે, રસ્તાની આજુબાજુ જે સ્ટોલો હોય એ આપણે ત્યાં આપણે જઈને ખાવું જોઈએ?
ના, આપડી આજુબાજુની સ્ટોલ હોય. ત્યાંણી ઘણું બધી ગંદકી હોય છે અને માખીઓ મચ્છર પણ હોય છે. જેથી આપડા શરીરને નુકસાન થાય છે અને આપણેે બીમાર પડી જઈ છ છેએ.
હચછા. હા તમે બરાબર જ કીધું, કારણ કે આપણે જયારે પણ આપણે આપણા કોઈ મિત્ર હોય, આપણાથી કોઈ નાલના ભાઈ બહેન હોય. તો એ લોકો જયારે આપણા સાથે હોય ત્યારે. આપણે આપણને તો ખબર હોય કે આ જે ટોલો હોય, એ ત્યાં આપણે ખાવાથી આપણને આપણને બીમાર પણ પડી શકીએ પરંતુ જે નાના બાળકો હોય. એ લોકોને એ લોકોને ખબર હોતી નથી, અને એ લોકો ત્યાં જઈને ખાય છે, અને બીમાર પણ પડે છે. અને ખાસ હું તમને જણવા માગુ છું કે આપડે જયારે પણ ચોમાસા દરમિયાન પાણી એમાં ના પીવું જોઈએ. જયારે પણ આપણે ચોમાસામાં પાણી લાવે ઘરે ત્યારે આપણે એ પાણી ઉકાળવું જોઈએ. જેથી કરીને એમાં જે કીટાણ હોય, છે જે સુ જીવો હોય એ નાસ્તો ત્યારબદ જ પાણી પીવું જોઈએ. જેથી કરીને આપણને કોઈ પણ તકલીફ ના પડે. અને હું તમને ખાસ જણવા માંગુ છું કે, આપણે જે જે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આપણે રેસ્ટોરન્ટ આવેલા હોય છે. પરંતુ ખાસ કરીને શિયાળા દરમિયાન
હા ભધી.
વલસાડ જિલ્લામાં જે રસ્તાની આજુબાજુ ઘણી બધી એવી દુકાનો જે સ્ટોલ લગાવેલ હોય છે અને ખાસ કરીને જે ઉબડયુ એને ઊંધિયું પણ કહેવામાં આવે છે. એ ખાસ કરીને શિયાળા દરમિયાન હા રસ્તાની આજુબાજુ હો લગાવેલુ હોય છે. ત્યાં ઘણા બધા લોકો ઉમટી પડતા હોય છે અને ખાસ કરીને બીજા રા રાજ્યમાંથી પણ ખાવા આવતા હોય છે તો તમે ઉબાડયુ વિશે થોડું જણાવશો.
હા એ ખાવાથી આપણા શરીર ને ઘણું નુકસાન થાય છે. કારણ કે તેમા અલગ અલગ અલગ અલગ મસાલાઓનો સમાવેશ થાય છે અને અલગ અલગ મસાલા આપણા શરીર ને નુકસાન કરે છે.
હા હા તમારી વાત તો સાચી છે. કારણ કે જે ઉબડયુ હોય એ તમે તમે કીધું કે એ આપણના શરીર માટે ઘણું નુકસાનકારક છે પરંતુ એમાં ટેસ્ટ પણ એટલો જ હોય છે કારણ કે આ ટેસ્ટ એટલે કે આપણે હું કેવા માંગુ છું તમને કે આ ઉબડ્યું છે એ ફક્ત ને ફક્ત આ ગુજરાતમાં આ આ એરિયામાં જ બનતો હોય છે. ખુબ જ ફેમસ હોય છે અને આપણે જોવા જઈએ તો જે તારક મહેતા ના ઉલ્ટા ચશ્મામાં પણ જે જે જેઠાલાલ હોય છે એમને પણ આ દિશ ખૂબ જ ગમતી હોય છે જે તેમણે પણ કીધું છે કે આ ઉપાડયું ખુબ જ એમને ફેવરેટ હોય છે તો મને પણ જ્યારે હું જયારે પણ હું ઘરે હોઉ શિયાળા દરમિયાન ત્યારે મારા મિત્રો અને મમ્મી પપ્પા પપ્પા લોકો મને કેતા હોય છે કે આપણે ઉભડું બનાવીએ મને ખુબ જ ઉત્સાહ હોય છે કારણ કે ઉબાડી હોય એ એવું છે કે આપણે જે પાપડી હોય એ પાપડી પાપડીને સકરિયા અને આપણેે એમાં પરમ કંદ કંદ એટલે કે પેલું એક આવે જે મુળિયા જેવું આવે એ પણ આપણે નાખી શકીએ જેનાથી ટેસ્ટ જબરદસ્ત આવતો હોય છે. તો તમે પણ તમે તમારા જે ઘર આજુબાજુ જે પાપડી હોવી એમાંથી તમે સરસ મજાનું ઉબળું પણ બનાવી શકો છો. ને ખાસ કરીને હું તમને જણવા માંગુ છું કે તમને એવી ખાવાની કઈ વાનગીઓ જે વધારે તમને ગમતી હોય એ એના વિશે થોડું જણાવશો.
હા મને પાણીપુરી મંચુરીયન પાવભાજી એવું ખાવાનું ખુબ જ ગમે છે પરંતુ એ વસ્તુ તો વધારે પ્રમાણમાં ખાવાથી આપણા શરીર ને ખુબ જ નુકસાન થાય છે. પાણીપુરીમાં અલગ-અલગ મસાલાઓ નાખવામાં આવે છે જેથી તેનો ટેસ્ટ વધારે સારો આવે. પ પછી. અમુક શાહેબ ગમે તેવું પાણી પણ વાપરતા હોય છે જે ખાવાથી આપડા પેટમાં દુખે છે ને પછી હોસ્પિટલમાં જવું પડે છે. અને મંચુરિયન પણ એમ જ હોય છે જેમાં અલગ- અલગ મસાલાઓ. અલગ નાખવામાં આવે છે. જે આપડા શરીર ને અમુક સમયે નુકસાન પહોંચાડે છે.
હા હા તમારી વાત જાણીને મને પણ એવું લાગ્યું કે હા ખરેખર આપણે. આપણે યોગ્ય રીતે યોગ્ય જગ્યા હોય જ્યાં એવો ભેળ ભે ભેળ ન કરતા હોય પાણી માં એવું. તે જગ્યાએ આપણે મંચુરિયન કે પાણીપુરી પી ખાવું જોઈએ કારણ કે, હાલમાં એવી પણ ઘણી બધી જગ્યાઓ છે જ્યાં પાણી જે પાણીપુરી આપતા હોય છે ત્યાં પાણી બીજી જગ્યા એ લાતા હોય છે એને સારું પણ ના હોય. પરંતુ આપણે એ એ વાત ન ધ્યાન રાખવું જોઈએ કે કઈ જગ્યાએ સારું જે અને કઈ જગ્યાએ સારું ન એટલે એ આપણા પર છે કઈ જગ્યાએથી ખાવું અને કઈ જગ્યાએથી ન ખાવું. એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. અને હું તમને જણવા માગુ છું કે જયારે પણ આપણે કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટ હોય કે નાલની હોટલ હોય કે દુકાન હોય. તો ત્યાં આપણે જઈને આપણે આજુ આજુબાજુ જોવું જોઈએ કે ત્યાં ગંદકી ગંદકી હોય એ એવી જગ્યાએ આપણે ન બેસવાનું, કારણ કે ત્યાં કેટલી બધી માખીઓ બેસતી હોય અને ત્યાં જ આપણે બેસીએ. અને ત્યાંથી જ આપણે આપણે ભોજન કરીએ ત્યાં તો આપણને બીમાર પણ થઈ શકે, તો હું તો તમને જણાવવા માંગુ છું કે
તમારી જે પણન મનપસંદ જે વાનગી છે એ ઘરે જાતે બનાવો જેથી કરીને ઘરના જે ફેમિલી લોકો છે, એ લોકો પણ શાંતિથી ખાય અને એ પણ આનંદ આનંદમાં રહીતો, તમારે શું કેવું છે?
હા આપણી મનપસંદ વસ્તુ આપણે આપણા ઘરે જાતે જ બનાવીને ખાવી જોઈએ. જેથી આપણે અને આપણો પરિવાર સ્વસ્થ અને સારા રહે. જેથી બીમાર બીમારી પણ ન થાય, આપણા ઘરે બધા દેશી મસાલા હોય છે, જે આપણા શરીર ને નુકસાન કરતા નથી.
હા તમારી વાત ખુબ સરસ છે, અને જ સરસ છે, પરંતુ તો હવે આપણે વિરામ લઈએ છીએ કારણ કે, જયારે પણ તમને કોઈ સારું હું જાણવાનું એવું યાદ થાય તો મને ચોક્કસ જણાવજો.
હા.
ધન્યવાદ.
ધન્યવાદ.